હા બોલ.
હલો.
હલો હલો મારો અવાજ નથી જતી?
નથી આવતું સારી રીતે.
અરે નેટવર્ક પ્રોબ્લમ છે.
આવ્યા લાગ્યું શું કરે છે. .
કઈ નહી હું ખાણા બનાવથી રસોઈ કરતી છે. .
હું તો હું પણ જાઉં છું ખોરા અ ભોજન બનાવવા માટે.
હમ્મ હું બઉ ગરમી લાગે છે ભાઈ.
બઉ ગરમી હોય છે ભોજન બનાવામાં તો વધારે ગરમી લાગ્યા કરે.
બે બે બે સુધી ના આયવા
હ તને રમ ગમે છે તને?
હા.
કઈ કઈ રમત ગમે છે તને?
તને હું ભાવે?
શું બોલી?
અને ક્રિકેટ. ક્રિકેટ તને ક્રિકેટ જોય છે તું?
અરે ક્રિકેટ તો મને બહુ ગમે છે.
તે ક્રિકેટમાં કોણ પ્લેર ફેવરેટ પ્લેયર છે?
આઈપીએલમાં મને આરસી બી ગમે છે.
માટે ની ભાવે. ની મને જીટી ભાવે છે અને એમ આઈ.
ગુજરાત.
હા.
મને તો આરસી બી બહુ ગમે છે એમાં વિરાટ કોહલી
મને ખબર જ હતી કે તને વિરાટ કોહલી ભાવે.
હમ્મ
મને હાર્દિક પાંડ્યા બઉ
હાર્દિક પાંડ્યા અને રોહિત શર્મા
તને ગુજરાતમાં કયો પ્લેયર ગમે છે.
ગુજરાતમાં તો મને એક સાહે સુધાશન મને બઉ ભાવે.
શુબન ગીલ નથી ભાવતું.
નહી નહી ફરસ ફરસ પણ મ સાહેસદલ બહ ભાવેે. આર સી બી
મને તો વિરાટ કોહલી અને ટીમ ડેવી એ બધા આરસીબી માં ગમે છે. એ વખતે તો આરસીબી અને ગુજરાત ફાઈનલમાં ગયા હતા ને.
હા
અને આસી બી જીતી ગયા.
જીતી ગયા મને બઉ
મને તો ખુશ બઉ ખુશી થઈ.
મારા તો સ સ્ટેડિયમ માં જાઉં ક્રિકેટ જોવા
ત્યારે ખાવા માટે શું શું ભાવે
મને ખાવા માટે આલુ ના પરાઠા સૌથી વધારે ભાવે છે.
એક દિવસ બનાવી કર મટ હા.
હા. તને શું ભાવે છે ખાવાનું.
મ બિરિયાની બહ ભાગે બહત બહ
બિરિયાની તો મને પણ ગમે છે. પણ આલુ આલુ ના પરાઠા સૌથી થી વધારે ગમે.
મને બિરિયાની બહુ ભાવે છે.
તું બનાવી દે છે બિરિયાની.
નહી આવડેને એટલે તો
મને પણ નહી આવડે.
મમ્મી મારે મમી ની આવરેજ બિરિયાનીનાની માટે
મમ્મી ને જ આવડે મને તો નહી આવડે મારી મમ્મીને જ આવડે. ચિકન બિરિયાની જ ગમે.
મને ભી ચિકન બિરિયાની અંડા બિરની ઉતના ન ભાવે જિત ચિકન ચિકન બિરિયાની ભાવ
એ વધારે સારું નઈ લાગે.
હા.
મારી મમ્મી તો ચિકન બિરિયાની બહુ સરસ બનાવે છે. તું ક મારી મમ્મી બનાવજે ત્યારે તું ક્યારે. ખાઈ ખાશે ને તો થશે હા તને બોલાવીશ તો આવ આવજે
ઓકે બિરિયાની ચિકન બિરિયાની અંડા બિરિયાની મેં અંડા બિરિયાની એક દિવસ બનાવી હતી એક ખીચડી બની ગય
મારી સાથે પણ એવું જ થાય છે એટલે મેં બનાવતી જ નથી જય્યારે પૂરી રીતે થઈ આવડી જશે ત્યારે જ બનાવીશ
ચિકન બિરયાની નહીં આવડે
મને નોર્મલ ખોરાક જ બનાવવા આવડે છે
હા હ
વધારે કઈ નહી આવડતું તું ટીવી જોવે છે
જો છે ને લાફ્ટર સેફ બોવ ભાવે
એ તો મને પણ બઉ એ તો બધા લોકોને જ ભાવે છે મારા ઘરમાં બધા લોકો એને જોવે છે
કાલ વાળો એપિસોડ નહી જોઈ છું આજે
નાગીન જોય છે નાગીન
નાગિન
ના અમે તો જ નાગીન જોય જોઈયે છીએ પૂરું થઈ ગયું એ તો શું
સિરિયલ માં શું શું જોય છે તે
નાગીન જોઉં છું પછી એક પાકિસ્તાની સિરિયલ જેવું છે શહેર હોનેકો
શહેર હોને કો હૈ ઓ હાર છે
હા એ તો સારું જ છે એનો દરેક એપિસોડ મેં જોઉું છું
હમ મે બી
વધારે નથી જોતી મે સીરિયલ વગેરે ત્રણ જ જઉં છું
મૂ પણર
સોંગ વોંગ છે ને એ વધારે ભાવે છે
હ મુવી ડ્રામા વગેરે લ
તારો તો પર્સનલ ફોન છે ને
હા
તેને તને જે ગમે તે તે જોઈ લે છે
પણ મારો ફોન બધા એ જોતું જ છે એની પ્રશ્ન ફોન ની મારે
બધા લોકો જોુવે છે અ કુટકુટ નું અવાજ આવ્યા કરે છે શું કૂટે છે
અદરક અને લેસુન
એ સબ્જી માં નાખશે
હા હાળું લાગે ને
હા હારું તો લાગે એ બધું મેં ચિકનમાં કૂટીને નાખું છું બહુ સારું લાગે છે
મને બી હું પણ બી તો બિહાર બિહાર છે
નથી મે યુપી યુપીથી છું ઉત્તર પ્રદેશ શું ક્યાંની છે શું છે આ બિહારની હોય કે ઉત્તર પ્રદેશની બધું એકું જ
હા એક છે ખાવા માટે બનાવું પછી તે પછી નહાવું
જેમ થોરા ભોજન બનાવ પછી શું કરશે
ભોજનમાંતા પછી બધાડે ભોજન દું બધા ખવાડાવું ભોજન
બઉ કામ છે આવી હજુ તો ત્યાં સુધી બધા જમીન ના લે ત્યાં સુધી કામ ની પૂરું થશે
હા
આટલા સમય થોડું હવા વધુ સારું ચાલે છે
હા
ઠંડો
મને લાગે છે કે કેટલી બારીશ થશે
વા થઈ જાય તો સારું ને
ગરમી એટલું વધારે થઈ રહ્યું છે. આ વર્ષે તો વરસાદ બઉ એ થઈ ગયું છે.
ઓછું
બઉ લાંબુ ચાલી ગયું. ગયા વર્ષે તો મે મેઈમાં જ થઇ ગયું વરસાદ
હા
ચાલ બનાવી લે ખોરાક તુ ભોજન પછી કોલ કરીશું. ઠીક છે. હલો
હા ઠીક
હલો હલો